હા અવાજ આવે છે?
હા અવાજ આવે છે, તમારો મારો આવે છે, ને અવાજ?
હા તમારો અવાજ પણ મને કમ્પ્લીટ આવે છે, તો જણાવો આજે આપડે સેના વિશે વા કરીએ
કેવો છે, તમારે ત્યાં વરસાદ?
બસ આ કોરું પડ્યું છે, બધું
એટલે વરસાદ નથી એમ?
ના નથી વરસાદ તમારે છે?
અમારે ત્રણ-ચાર દિવસથી રેગ્યુલર વરસાદ છે, મતલબ બંધ નથી થયો અને આજે તો સવારથી ચાલુ ને ચાલુ જ છે. બંધ જરા પણ નથી થયો
એટલે તમે ફ્રી છો
હા એટલે જ એટલે ને એટલું બધું ઠંડુ થઈ ગયું છે, કે મતલબ સ્વેટર કાઢવું પડે એટલું ઠંડુ થઈ ગયુ અહિયાં ત
એવુ એમ તો પેલા જેટલું પાણી ભરાયું છે, એટલું બધું પાણી ભરાઈ ગયુ ફ પસી ભરાઈ ગયું છે, તો ત
ના આ વખતે નથી ભરાયું પાણી જરાય આગળના ટાઈમે શું હતું કે નદીમાં મતલબ ઉપરવાસમાં પાણી બો હતું ને એટલે નદીમાં ફૂલ પાણી હતું ત્રીસ ફૂટ સુધી અમારે અહિયાં મિનિમમ સમજો ને પંદર દસ પંદર ફૂટ સુધી પાણી ન બીમારી આમ ડબલ થઈ ગયું એટલે જે પાણી જવું જોઈએ ને મતલબ નાળાઓમાંથી વરસાદી નાળાઓમાંથી એ નદીમાં જાય નહી એટલે નદી પાછું મૂકી પાણી બધું એના લીધે પાણી ભરાઈ ગયા હતા. આજે તો નદી ખાલી છે, ટલે વાંધો નહી આવે બધું પાણી ખાલી થઈ જાય. જેટલો બી વરસાદ પડે તે ખાલી થઈ જાય એમ
હા, એ વાત તો તમારી સાચી કે જેટલો વરસાદ પડ્યો એ બધું પાણી ની કાલ થઈ જાય એટલે પછી બીજું પાણી ભરાઈ નઈ
હમ.
ઓમ તો પછી ભરાતું રે તે અમારી બાજુ ત એકદમ કોરું વાતાવરણ છે, જરાય વરસાદનો છાંટો પણ નથી. હા કાલે થોડુંક વળી પેલું થયુંતું તો એમાં એક ઝાપટું આવ્યુંતું. ત્રણ-ચાર મિનિટ જેવું બસ એના સિવાય હજુ સુધી વરસાદ આવ્યો નથી. પેલા આવ્યો તો ને તમને જણાવ્યું તું ખબર? તે વખતે આવ્યો હતો. એને પછી હજી સુધી આવ્યો નથી વરસાદ એવો
બરાબર અમારે અહિયાં તો ફૂલ વરસાદ છે. એટલે સમજોની બે-ત્રણ દિવસથી આવું ને આવું જ છે. ને આમાં તો શું છે, કે વરસાદ પડવાનો હોય ને એના બે દિવસ પહેલા થી ધીમે ધીમે ધીમે ચાલુ થવા લાગે વરસાદ, વચ્ચે જયારે પાણી ભરાઈ ગયું હતું ને ત્યાર થી લઈને ત્રણ-ચાર દિવસ પેલા એટલે ત્યાં સુધી, એટલે સમજોને વચ્ચેના આઠ, દસ દિવસથી હજુ એકદમ તડકો નીકળી ગયો હતો ફૂલ, એટલે સુકુ થઈ ગીયું આજુ-બાજુનું વાતાવરણ આમ પાછું વરસાદ ચાલુ થયું, એટલે હવે કેતા છે કે આજની આગાહી, આજે તો અમારે અયા તો સ્કૂલો બંધ છે, બે-ત્રણ દિવસથી સ્કૂલો, શાળાઓ હા, કોલેજો બધું બંધ, દરરોજ સવારે સાત સાત વાગે જેવાય, છ-સાત વાગ્યે કલેક્ટરશ્રી નો મેસેજ આવી જાય કે શાળાઓ બંધ રહેશે, ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે, એટલે બધી સ્કૂલો બંધ
હા એ તો છે, પણ ઓનલાઈન શિક્ષણમાં ભણી ભણી ને કેટલા ભણવાના વિદ્યાર્થીઓ
નથી, કોઈ નથી કરતું ઓનલાઈન શિક્ષણ, કોઈ એ તો ખાલી, મતલબ કેવા પૂરતું ક મેસેજ છે, બાકી તો કોઈ ઓનલાઈન શિક્ષણ કોઈ નથી કરતું, જે રેગ્યુલર છે, તે આ જ શિક્ષણ છે એમ, મતલબ એનામાં તો એ બંધ જ
ઓફલાઈન
ઓફઇનમાં તો બંધ જ રાખે, કલેક્ટર નો આદેશ આવે એટલે બંધ થઈ જાય
હા, એ વાત તો તમારી સાચી જ છે અમારે તો
વર્ષે પછી એવું થાય કે કલેકટરના ગરમી ના કારણે સ્કૂલો કોલેજો બંધ રાખ બડે ઉ થઈ શકે એવું હે
હા અહિયાં થી મતલબ અહિયાં તો વરસાદના કારણે હવે બે દિવસની હજી આગાહી છે અતિ ભારે વરસાદ ને જોઈએ હવે શું થાય છે બાકી હમણાં તો પાણી મતલબ સવાર થી ભરાયું નથી, જરા ભરાયું હતું પણ તે શું છે અમારે અહીં સિસ્ટમ સારી છે કે આગળ જે મતલબ વરસાદી પાણી ની ખાડી છે ને તો ત્યાં મતલબ હોલછે તો હોલ પેક થઈ ગયા હતા કચરાના લીધે તો એનામાં મે ફોટો પાડીને કમ્પ્લેન કરી એટલે તરત જ એ લોકો લગભગ કલાક એકમાં આવીને બધું સાફ કરીને જતા રહિયા એટલે પાણી બધું જેટલું ભરાયું હતું તે બધું પાંચ, દસ મિનિટમાં ખાલી થઈ ગયું
હા, એ તમે પેલું સ્નેપ મૂકી હતી એ એ એરું હતું એમ
હા, એ હતું પાણી હવે એમાં શું છે કે અમારે અહીંયા એપ્લિકેશન છે નવસારી મતલબ જે સિટી છે તેના મહાનગરપાલિકાનું તેમાં કમ્પ્લેન કરો એટલે કોઈ બી વસ્તુ ની જે સિસ્ટમ ખુબ જ સારી, કે હવે અમારે અહીં સ્ટ્રીટ લાઇટ બગડી જાય તો હું એનો ફોટો પાડીને મોકલી દઉં કે આ લોકેશન પર સ્ટ્રીટ લાઈટ બગડી ગઈ છે એ લોકો તરત જ આવીને રિપેર કરી જાય એટલે ચોવીસ કલાક પણ થવા ના દ ચોવીસ કલાકની અંદર એનું રિઝોલ્યુશન લાવવું પડે
હા, એ વાત તો સારી ઉપરથી અને એના કારણે કોઈ આવી રીતે ધારો કે ખામી આવી તો એના કારણે લોકોને હેરાન ના થવું પડે
હા, હેરાન ના થવું પડે, વચ્ચે તો રસ્તો રસ્તાઓ માટે સ્પેશિયલ નંબર ફોન નંબર પણ કાઢ્યો હતો કે એ નંબર ઉપર તમે વોટ્સઅપ ના ફોટા મૂકી દો કે કઈ જગ્યાએ છે તે લખી દો એટલે તરત જ તે દિવસે તમારે અ રી પેરિંગ કરીને જતા રે રસ્તા ને એ બધું
સારું કેવાય ને અહીંયા તો રસ્તા ના હોય તો આપડે હવે વચ્ચે અમારે સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટ બગડી હતી બરોબર તો અમે એક વીક આખી સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટ વગર ની થઈ ગઈ થી પણ કોઈ આવ જ નહી રિપેર કરવા માટે આવતું નથી કેટલી કંપ પ્લેનો કરી, ને પછી ઓળખાણ થ્રુ કરાવડાય ને ત્યારે થયું ઓળખાણ કડાવ્યે ને પછી કરીએ ને આપડે કોઈ સોસાયટીમાં આવે આટલી મોટી સોસાયટી છે તો કોઈક ની તો ઓળખાણ હોય જ તો એનાથી એના દ્વારા પછી કીધું ને ત્યારે કમ્પ્લેન નોંધી ને પછી આવી રીતે નિવારણ આવ્યું ના તો નિવારણ જ નતું આવતુંને ડાયરેક જો આપડે કમ્પ્લેન કરતા હતા ને તો આમાંરે તો આવું છે બોલો
એટલે અમારે બી મતલબ એવું જ હતું પણ જ્યાંથી આ થોડુંક મહાનગરપાલિકામાં અપડે થયું ત્યારથી અમારે ઘણો ફરક પડી ગયો છે અને કોઈ પણ વસ્ત તું કોઈ પણ મતલબ કમ્પ્લેન કરો એટલે તરત જ એ લોકો રિપેરિંગ કરીને મતલબ તો બી મોકલી દે આપણને કે પેલા આવું હતું ને પછી બિફોર અમે કામ કર્યું પછી આવું કરી આપ્યું છે એમ
હા એટલે તમને પણ ખબર પડી જાય કે શું સુધારો કરિયો એ મતલબ કે પબ્લિકને હા તો આ આ-આવી રીતે બ-બધી મહાનગરપાલિકાઓમાં આવી રીતે થતું હશે
હા બધી ન મહાનગરપાલિકામાં સૌથી પેલા મારા ખ્યાલ છે ને અ અ મહાનગરપાલિકાએ આ કન્સેપ્ટ અ લાવ્યા હતા કે એમને ત્યાં શું છે કે બધા પ્રોબ્લેમ હતી તો પબ્લિક હેરાન થઈ ગયું કે અરજીઓ મૂકે અને આ કરે અરજીઓ તો હવે તમને ખબર જ છે સરકારી દફતર માં જાઓ એટલે ક્યાં અરજી ગાયબ થઈ જાય ખબર જ ના હોય પેલો એક વખત માળિયા ઉપર ચડાવી દે, એટલે વર્ષો સુધી ધૂળ ખાય, પણ આપડું કામ ના થાય એટલે પછી હુ મહાનગરપાલિકા એવી સિસ્ ટમ કાઢી કે તમે અ કામ કરો એપ્લિકેશન બનાવડાવ્યું અને એના પર એપ્લિકેશન ઉપર કોઈ બી તમારે કામ હોય વેરો ભરવાનો હોય કે પછી કઈક પણ હોય તો તે એપ્લિકેશન ઉપર થઈ જાય, લાઈટ બિલ ભરવાનું હોય કે પછી કોઈ પણ કમ્પલેન કરવાની હોય તો એ ત્યાં થઈ જાય એમ એ ઈઝી થઈ ગયું એના પછી જે તે ગુજરાત માં ઠેર ઠેર એ મોડલ સક્સેસ ગયું, તો બધી મહાનગરપાલિકા એ મોડલ અપ નાવ્યું, અને અમારી તો હમણાં જ અપડેટ થઈ મહાનગરપાલિકામાં એટલે ત્યારથી એના પહેલાથી એપ્લિકેશન બની ગયું હતું, પણ શું છે કે એ લોકો એ લોન્ચ નોતું કર્યું હા અને જેવુ ઓન થયું એવું ચાલુ થઈ ગયું અને ને સારો એવો રિસ્પોન્સ છે ને અડધો કલાક મેક્સિમમ તમારે બાર કલાકની અંદર એ લોકો રિઝોલ્યુશન હવે અમારા અહિયાં શું પ્રોબ્લમ હતું કે પાણી ભરાઈ જાય દર વખતે, તો અમારી બાજુ જે ઢાળ છે ને ત્યાં પાઇપ ના હતો, અમે દર સાલ મતલબ કમ્પ્લેન કરીએ કે આ તે કરીએ તો કોઈ જવાબ ન આપે, પછી એક વખત મેં છેતે કમ્પલેન. કરી એપ્લિકેશન માં, બે ત્રણ તો બી એ લોકોનો જવાબ ના આપ્યો એ લોકો શું કરે કે એના હાથમાં હોય, તો ત્યાંથી રીઝોલ્વ કરી દે કમ્પલેન ક્લોઝ કરી દે,
હા
પછી મેં છે તે બે ત્રણ વખત કમ્પલેન કરી ભાઈ ના મોબાઇલ માંથી કરી, ફાધર ના હો બધા ના અલગ અલગ ના ફોન માંથી કરી, પછી એક બે વખત છે તે અમારા કમિશનર જે નવસારી એમનું હોયને ટ્વિટર હેન્ડલ પણ તો મેં ટ્વીટ-ટ્વીટ પણ કરીએ ત્યાં, કે તમને બીજા બધા પ્રોબ્લેમ દેખાય છે ને આ પ્રોબ્લેમ તમને બોવ મોટો છે નવસારીમાં મેઈન એરિયા માં પાણી ભરાય જાય છે એ નથી દેખાતું, તો એમ કરીને ટ્વીટ કરીએ તો લોકોનો બા લગભગ બે ત્રણ કલાકમાં રિટ્વીટ આવ્યું, કે તમારું આ સોલ્યુશન જલ્દીથી જલ્દી તમને સોલ્યુશન કરી આપશું, તો જયારે હું ત્યાં મતલબ ફસ્ટ ટાઇમ અ આવ્યો હતો ને આપડે ગાંધીનગર ગયા હતા ફરવા માટે, તે હા, ત્યારે પછી હું જયારે ઘરે આવ્યો ને તો રાતે અહીંયા જયારે ટ્રેન પહોંચી ને તો ફાધર લેવા આવ્યા તા મને, જયારે અમે ઘરે આવ્યા ને ત્યારે એ કામ ચાલુ હતું જેસીબી થી એ લોકો રાત, ના લાગેલા હતા પાઈપ નાખવા માટે એટલે એમ, સારું થઈ ગયું છે કામ એ લોકો તરત કરી આપે છે,
હા એ વાત તમારી સાચી વાત કે કામ તરત થઈ જાય પછી બીજું શું જોઈએ, અમારે પણ હવે જોઈએ, પાટણ નગર નગરપાલિકા છે તો એ મહાનગરપાલિકામાં મુકીતો છે હવે પણ હવે, સબમિટ થાય આવે છે બને છે કે નહી બનતી ખબર પડે પછી, કારણકે સરકારી કામોમાં તો પછી લાઇનમાં એટલું બધું ઊભું રહેવું પડે છે ને આખો દિવસ ખરાબ થઈ જાય છે અને કામ થતું પણ નથી હોતું નગરપાલિકા માં તો નથી થતું હવે તમે મહાનગર પાલિકા નુ આટલું ક્યો છો તો પછી ખબર નહી અને બીજું કે હવે અમારે જો નવસારી તમે આમ જોવા જઈએ તો એક વિસ્તારની દ્રષ્ટિ એ નાનું ને પાટણમાં અમારે એટલું મોટું શહેર કે, બધા વિસ્તાર, સંખ્યા પણ મતલબ કે વસ્તી વધારે રહે છે એના કારણે, ભીડ ને એ બધું કેટલું થતું હોય છે,
હા એ વાત તો છે તમારી,
તો આમાં કંઈક એવું નથી હોતું કે, અમુક વસ્તી એટલું એ શહેરમાં આવી જાય જિલ્લામાં તો એ જિલ્લાના મહાનગરપાલિકા બનાવી શકાય એવું એમ, તો નવસારી જે જિલ્લા માં આવે છે? મતલબ કે એટલી બધી વસ્તી આવી જાય છે અંદર,
હા એટલે એવું નથી આમાં મહાનગરપાલિકાનો ક્રાઈટેરિયા કેવો છે કે બે ત્રણ તમારે જે ચેક, છે તે પૂરા હોવા જોઈએ કેમકે એક તમે કીધું ને વસ્તી ને તે, બીજું કે એનો એરિયા જે છે ને તે મહાનગરપાલિકાનો મોટો હોલ, એટલે કે અમારે અહીં જયારે બનાવી ને ત્યારે આજુબાજુ ના અમુક જે ગ્રામપંચાયતો હતી, તેને પણ અહીંયા, આના અંદર લઈ લીધી અને આજુબાજુ ના એરિયા આના અંદરમાં મહાનગરપાલિકાના અંદર માં લઈ લીધો. તો એ એરિયાનું બી ચેકલિસ્ટ પૂરું થઈ ગયું વસ્તી બી અમારે અહિયાં મતલબ છે. જેટલો એરિયા બધો ખુલ્લું ખુલ્લું છે પણ વસ્તી ઘણી છે અમારે તો એ રીતે પણ એના અંદરમાં આવીને અને બીજા બે ત્રણ ચેકલિસ્ટ છે કે તમારે આ રીતે તે મતલબ અ હોવું જોઈએ. કે આટલી બોર્ડર હોવી જોઈએ કે આટલો મતલબ એનો કંટ્રોલમાં હોવું જોઈએ તો તમને મહાનગર પાલિકા આપે એટલે એ રીતે બધું ચેકલીસ્ટ પૂરું કર્યું ને પછી અમારે અ આ એનાઉન્સમેન્ટ થયું કે તમને આ મળશે એમ
હા એ તો છે જ હવે અમારે પાટણમાં પણ એવું કર્યું જ છે હવે નજીકના બે ત્રણ ગામોમાં આવી રીતે પરિપત્ર મોકલ્યો છે. હવે પરિપત્રમાં એ મંજૂર કરી દે તો પછી મહાનગરપાલિકા તરફ વધે આ કામ આગળ પણ હવે જો કોઈ પણ એક ગામ પણ ના પાડી દે તો શું કરે ના બને
હ ના બને એનું જે ચેકલીસ્ટ છે તે પૂરું થવું જ જોઈએ. હવે એમાં એવું છે ને કે જે ગામ ના પાડે. તો એને તેને શું પ્રોબ્લેમ છે તેને સોલ્યુશન લાવી ને એ લોકો એને અંદરમાં કરવાની મતલબ પૂરી કોશિશ કરે. એ રીતે મતલબ અમારે અહિયાં તો છેલ્લા દસ વર્ષ થી જ ચાલે છે. આ
એવું છે.